હલો અવાજ આવે છે,
હા અવાજ આવતી છે, તઅવજ.
હું, હા.
દેવા છો,
બસ મજામાં તમે,
હુ તો મજા જમવાનું બની ગયું ચા- નાસ્તા થઈ ગયો.
ચા-નાસ્તો થઈ ગયો, જમવાનું બનાવાનું હજી બાકી છે.
કોઈ નહીં શું બનાવ્યું આજે.
આજ તો દાળ-ભાત, શાક-રોટલી હજુ બનાવવાનું બાકી છે, થોડી વાર રહીને પછી બનાવું છું.
મારું સાભ મારું કે એટલે, હા થાઈ
તમને કંઈક ખબર છે, કે વલસાડની અંદર ગુંદાવ ગામ છે, ને
ત્યાં મંગળવારીનો નાનો બજાર ભરાય છે, કંઈ
હા, ખબર છે, ને અરે એ અત્યારથી એટલે કે ભરાતું તો હતું. એટલે તો ઘણી વર્ષોથી ભરાય છે, એટલે પણ હું. ભરાય તો છે, પણ અમારા ઘરથી જરાક દૂર પડે છે, તો દૂર તો એટલે જવાવાળા તો જાય. છે અમે ત્યાં પર અમે નથી જતા ત્યાં, પણ વખત નથી ગયા હું પણ હું તો નથી ગઈ, જેને એટલે પપ્પા છે. તેજે લાવાનું હોય શાકભાજી ને બધું તે લઈ આવે છે. ને હું મારા ફ્રેન્ડ મારા, ફ્રેન્ડ ને બધા પણ જાય છે, મને લાગતું છે, ને એક વખત. મારા ફ્રેન્ડ હાથે ગઈ છું, હા એક કે બે વખત મારા ફ્રેન્ડ સાથે ગઈ છું. હા, ને ત્યાં કપડાં નેએ બધું છે ને તો ખુબ. ખુબ સારા મળે ખુબ સારા મળે કપડા ને બધું,
હા પણ એ પણ વાત સાંભળે છે, કે બધું સસ્તું પણ શાકભાજી ને એવું મળતું હોય છે, ખરી વાત છે.
હા ખારી વાત છે, બધું સસ્તું સસ્તું મળી જાય ત્યાં.
હા, હા, હા, હા.
એ બધી જે વસ્તુ એટલે શાકભાજી ને એક જેને લાવવું હોયતે, કટકો માંડીને ત્યાંથી જ લઈ આવે છે. અને તેની અરે શું કેહેવાય એને? કપડા ને બધું ચંપલ ને મસાલું ને ઘરની કોકરી ને બધી વસ્તુ છે ને તે બધું ત્યાં મળી રહે છે
એવું છે. મારે પણ ત્યાં જવું છે કોઈક વખત. ત્યાંના બધા નામ લેય છે કેવું છે હું છે જા એમ ત્યાં જઈને જોવા પડે પછી ખરીદી કરવા વિચાર છે.
કઈ નહી તો તમે ખરીદી કરી લો ત્યાં તો મને એવું લાગે છે કે ખુબ સારું જ છે કારણ કે આપડે જો ત્યાં એટલે જઈએ ને પછી ત્યાં જઈને આપણને જે વસ્તુ છે ત્યાં જ મેળાની બધી વસ્તુ મળી જતી હોય. તો આગળ જવાની તો કોઈ જરૂરત
હા હા એ તો સાચી વાત છે. હા.
એવું છે ત્યાં જ આપણને મને એવું લાગે છે ને કે
હા અત્યારે ટામેટા પણ એટલા મોઘા છે અને કેટલા બગડી જાય છે ટામેટા.
હાચી વાત છે કારણ કે હવે બધી વસ્તુ છે ને એ બધી વસ્તુ તો એના કારણે છે ને હા એ બધી વસ્તુ ના કારણે છે ને
હમ હમ.
શું કેવાય એટલે ગરમી એટલી બધી વધુ ગઈ વધી ગઈ છે ને પછી એના કારણે વસ્તુ ખરાબ પણ થઈ જાય. અને એ તમાટા જે વસ્તુ છે ને તે ખરાબ થાવા વાળી વસ્તુ છે. જેના કારણે શું થાય છે તો આપણેે લાવીને મૂકી દઈએ પરંતુ શું થાય છે પછી એ ખરાબ થઈ જાય છે એવું બની જાય કેટલીક વાર આપણે લાવી લાવીને
હા મારા હસબન્ડ છે ને વચ્ચે એક કિલો જેવા લાવ્યા હતા તો બધા તમને શું કવુ બધા ફેંક માં ગયા ખાલી એમાંથી બે ટામેટા યુઝ કર્યા અમે બસ. બાકી તો બધા ફેંકવામાં જતા રહ્યા.
હા બરાબર છે કારણ કે આપ કારણ કે આપડે હા. આપણે જો લાવીને મૂકી દે દેતા હોય. તો પછી એ વસ્તુ ન કોઈ કામ નહી આવે કારણ કે આપે ઘરમાં જો ફ્રીજને બધું હોય ને તો તેમાં આપણેે મૂકી દે દેવાનું કારણ કે કે એનાથી આપણને શું થાય એ બધું વસ્તુ છે. તે સાચવીને રાખ રખાઈ જાય છે અને પછી શું થાય છે ને સાચવીને મૂકી રાખવા છે અને એનું ન્યૂઝ પણ આપડે કહી શકીએ ને જેની ઘરે ફ્રીજ ને બધું નથી તો ત્યાં તો આપણને દિક્કત પડી જાય છે.
હા એ તો સાચી વાત છે ને એ બધી વસ્તુઓ સાચવવી બહુ મુસ મુશ્કેલ પડી જતી હોય આજે પણ મંગળવાર છે. તે આજે પણ બજાર ભરાશે જ.
હા એટલે ભરાસે એટલે તમે જે વસ્તુ છે ને જે તમારી ઘરમાં ખોટે છે એ બધું તો તેને ભરાઈ લેવાનું ત્યારે જ હા તો ત્યારે જ એને ભરાઈ લેવાનું. કારણ કે દર વખતે અહીંયા રવિવારી માર્કેટ બી તો લાગે છે ને સન્ડે માર્કેટ
હા હા ત્યાં પણ સરસ બધું વેચાય છે. ત્યાં સંડે માર્કેટ માં તો ગયલી હતી.
સન્ડે માર્કેટમાં તો હું ગઈ છું કારણ કે મને એવું લાગે છે ને કે સન્ડે બધા કે મારા ફ્રેન્ડલોકો કે સન્ડે માર્કેટમાં એ કપડા છે તે વધારે સારા મળે છે.
હા હા એ વાત પણ સાચી છે કપડાં સરસ આવે ત્યાં. અને ખાણી પીણી ની વસ્તુઓ પણ હોય પ્લસ શાક ભાજી અને કરિયાણું પછી વાસણ ચંપલ એ બધું ઘણી વસ્તુ હોય છે ત્યાં
અને ત્યાં ખાવાનું એટલે ખાવાનું ને બધું મળી જાય છે. કપડા ને બધું સરસ મળી જાય છે એ બધું વસ્તુ સરસ મળતી હોય છે. અને હા જો આપણને કોઈક એવી વસ્તુ છે કે એટલે કે આમ માર્કેટમાં નથી મળતી તો બજારમાં એ આપણને સસ્તા માં મળી જાય છે. એવું પણ બને
હમ અને એ એ પણ વાત સાંભળીયુ છે તમે હમ્મ આપળે વલસાડ ની જે રવિવારી ભરાય છે ત્યાં પણ ખુબ સરસ સરસ બધુ ઓ યમમ આ કપડાઓને એવું આવે છે વેચાવા માટે
ના સાંભળેલું છે ને આપડે તો જોઈએ ને જો હવે જો આપડે આ ગુંદલા ગામ ને બધામાં જયારે મુકાય છે ને તો એતો આપડા ગામડામાં છે. પર વલસાડમાં તો ભરાતી હોય તો કેવી મોટી ભરાતી હશે કારણ કે તો સિટી માં આવી જાય છે ને હવે સિટી માં જાય સિટીમાં જો એવી કોઈક વસ્તુ લાગતી હોય તો કેટલી સરસ ગણાય ને કેટલું સ અને તે કેટલી મોટી હશે એ પણ જ અ સામ સમજવા જેવી છે કારણ કે હવે વલસાડ જેવી સિટીમાં જો પેલું માર્કેટ લાગતી હોય
હા હા
હા તો એ વધારે વધારે પડતી મોટી મને તો એવું વધારે પડતી મોટી લાગે છે હું ની માર્કેટ રવિવારી માર્કેટમાં ક્યારેય પણ નથી ગઈ પર હા પણ એવું સાંભળેલું છે કે ખુબ એટલે કે તેમાં સરસ એવું છે
હમ હમ હમ હમ
બે સાંભળવાનું છે.
વાંધો નહી કોઈક સમયે તૈયાર થજો આપડે જશું ત્યાં
હા પ ત્યાં છે ને રવિવારી માર્કેટ ત્યાં જઈશું આપડે વલસાની રવિવાર માર્કેટ મારા મિત્રો છે ને એ તો જયા હા એમ કે તો જયા કરે છે મારા મિત્રો લોકો છે ને એમાંસા હા એ વલસાડની માર્કેટ પર જોઈ આવ્યા છે ને અહિયાંની તો અહિયા ની તો હું પણ એક થી બે વખત જોઈ છું
હ હ હમ હમ ખરીદી વાળી વસ્તુઓ આમ વધારે પડતું હોય અત્યાર તો પેલું કે કપડાં ની ન એવી શોપિંગ તો ઘણા લોકો વધારે પડતી જ કરતા હોય છે.
સાચી વાત છે કારણ કે જો હવે વસ્તુ છે ને ઘરમાં આપણને ત્યાં જ મળી જતી હોય અને એને શું કેવાય પછી જો સારી વસ્તુ મળી જતી હોય સસ્તી વસ્તુ મળી જતી હોય પેલા તો ક્વોલિટી બી સારી હોય ને પછી તેની જો રેટ પણ સારી સારા હોય અને આપડે જો આજે જોઈએ ને તો બજાર ને બધું છે ને એ લોકો જાય છે જેમ કે ઘરથી જે નીકળવાનું એ બધું નું શોખ હોય પરંતુ આજે કેટલાક લોકો છે એવા જે બીજી છે ખુબ જ તો ઘરમાંજ એટલે કે જે વસ્તુ છે ખાવાની પીવાની એ બધું આપડે જોય છે કે લોકો એ આપડા ત્યાં આપતા નથી પરંતુ જે લોકો ખુબ જ બીજી હોય છે ને એ લોકો શું કરે છે. તો ઓર્ડર કરી દેય છે ઓર્ડર કરી દેય છે હવે બ્લિંક કીટ ને જો બ્લ ખાવાની પીવાની કઈક વસ્તુ જોતી હોય તો બ્લિટ કરી લે છે અને પછી એને શું કેહેવાય કપડાં ને બધું હોય તો આપડે જો ઓનલાઈન જે બધું છે તો મીશો ને ફ્લિપકાર્ટ એમેઝોન ને સોપ્સી બધું જે એપ છે એપ્સ છે જાણે બી એ બધા થી છે ને પો તાને બધું હા ઘરની સામાનો ને અ કપડા ને પછી જે પણ જોતું હોય તે જે બહાર નથી મળતું ને એ ઓનલાઈન માં મળી જતું હોય છે હા
એવું છે એટલે તે બધા એ જ ઓર્ડર કરીને મંગાવી લે છે એટલે પેલું કેવું અમુક નોકરિયાત લોકો એ ક પછી કંપનીવાળા હોય એ લોક પાસે તો ટાઈમ જ નહીં હોય ટાઈમ પણ એ લોકો બત હમ ટાઈમ નો એ લોકો પર અભાવ હોય છે કારણ કે ટાઈમ મળતો નથી સમય મળે તો બજાર જાય બધી ખરીદી કરે એટલે અત્યારે પછી આ ઓનલાઈન વાડુ છે એ પણ એ લોકો માટે એમ બહ જ સારું કેવાય ને થોડા આરામ પણ મળી જાય છે
હા એજ વસ્તુ બની જાય છે કારણ કે હવે જો ત્યાં જ આપણે હા ઘરમાં બેસીને જો આપણને વસ્તુ મળી જતી હોય તો પછી આપડે શાક કામ બહાર બહાર જઈએ એવું પણ કેટલાક ના મનમાં આવે છે કારણ કે ઘરે બેઠા બેઠા વસ્તુ એ આપણા સુધી આવતી જ છે હવે તો
હા એ તો છે જ ને
માટે લોકો છે ને એટલે કે ઓનલાઈન વધારે પ્રેફર કરે કારણ કે એમને સારું પડતું હોય છે એટલા માટે
હા
મને તો એવું લાગે છે ને હા ઓનલાઈન આજના સમય બરાબર છે બી
હા હા હા હા હા
હા કારણ કે તમે હમે તો જોઈએ આપડે તો કેવી રીતે અજનો સમય મા એટલે કે અ આપણ રોજિંદુ જીવનને ખુબ જ એટલે કે ભાગ દોડ વાળું છે તો તેમાં ઓનલાઈન કરી લઈએ તો સારું છે ચાલ હ અને જરાક છે ને કામ આવતું છે તો હું તે કરવા ચાયલી તમે પણ તમારું કામ કરી લેઓ
ઓકે ઓકે ચાલો પાછા મળીએ કોઈ એક દિવસે ઠીક છે
પાછું મળીશું ત્યારે વાતો કર છું ને
ઠીક
હા હારું છે ચાલે